હલો હલો
હલો
હ કેમ છો?
મજામાં
આજે આપણે નાણાકીય તણાવ સાથે વ્યવહાર કરવાની રીતો વિશે જાણીએ કોઈની સાથે વાત કરો જ્યારે તમે પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ ત્યારે તમે ઘણી વાર બધું બંધ કરી દેવાની અને એકલા જવાનો પ્રયાસ કરવાની પ્રબળ લાલચ હોય છે
આપણા મા ના ઘણા પૈસા ના ન મકામો વિષય પણ માને છે બને ત્યાં સુધી તેની ચર્ચા અ સાથે ન કરવી જોઈએ
તમે જે રકમ કમાવો છો અથવા ખર્ચો છો તે જાહેરકારક કરવામાં તમને અણગમ લાગે છે તમે કેટલી તમે જે તમે કરેલી કોઈ પણ નાણાકીય ભૂલો સમયસરમ અનુભવી શકો છો અથવા તમારા પરિવાર માટે પ્રદાન કરવામાં સક્ષમ ન હોવા અંગે શરમ અનુભવી શકો કૂછો
પરંતુ વસ્તુઓને સુૂટવાથી મુક્ થી તમારો અતિકણાવ વધુ ખરાબ થશે વર્તમાન અર્થવ્યવસ્થામાં જ્યાં ઘણા લોકો તેમના પોતાના કોઈ દોષ વિના સંઘર્ષ કરી રહ્યા હશે તમે કદાચ જે શ કે અન્ય લોકો તમારી સમસ્યાને વધુ સમજે છે
વિશ્વાસ મિત્ર અથવા પ્રિય વ્યક્તિ સાથે રૂબરૂ વાત કરવી એ તણાવ રા હતા આપનું સાબિત સાધન છે એટલું જ નહીં પરંતુ તમારી નાણાકીય સમસ્યાઓ વિશે ખુલ્લે આમ વાત કરવાથી પણ વસ્તુઓને પરિ પ્રેક્ષમાં રાખવામાં મદદ મળી શકે છે
પૈસાની ચિંતાઓને તમારી પાસે રાખવાથી તેને ત્યાં સુધી વધારો થાય છે જ્યાં સુધી તે દુષ્તર ન થાય ત્યાં તમે વિશ્વાસ વ્યક્તિ સમક્ષ તમારી સમસ્યાને વ્યક્ત કરવાની સરળ ક્રિયા તેમને ઘણી ઓછી ડરાવી શકે છે
તમે જે વ્યક્તિ સાથે વાત કરો છો તે તમારી સમસ્યાઓ ઉકેલવા અથવા નાણાંકીય સહાય કરવા સક્ષમ હોવું જરૂરી નથી
તમારો બોજ હળવો કરવા માટે તેમને માત્ર નિર્ણય અથવા ટીકા કર્યા વિના વસ્તુઓની વાત કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે
તમે જેમાંથી પસાર થઈ રહ્યા છો તેના વિશે પ્રમાણિક બનો અને તમે જે લાગણીઓ અનુભવી રહ્યા છો તમારી ચિંતાઓ પર વાત કરવાથી તમે શું સામનો કરી શકો છો તે સમજવામાં મદદ કરી શકે છે તમે તમારા મિત્ર અથવા પ્રિય વ્યક્તિ એવા ઉકેલો સાથે પણ આવી શકે કે છે કે જેના વિશે તમે એકલા વિચાર્યું ન હોય
જય સાહેક સલાહ મેળવવી તમે ક્યાં રહશો તેના આધારે તે સંખ્યાબંધ સંસ્થાઓ જે નાણાકીય સમસ્યાઓના નિરાકરણ માટે ફક્ત કાઉન્સેલિંગ પ્રદાન કરે છે
પછી ભલે તેમાં દેવાની જોગવાઈ કરવી હોય કે બજેટ બનાવવું અને તેટેની વળગી રહેું કામસોધુ લેણદાળો સાથે વાતચીત કરવી અથવા લાભો અથવા નાણાકીય ઇએ સહાયનો ડાવો કરવો
ભાવનાત્મક સમર્થન માટે વાત કરવા માટે તમારી પાસે કોઈ મિત્ર અથવા પ્રિય વ્યક્તિ હોય કે ન હોય શ નિષ્ણાંત પાસેથી વ્યવહાર સલાહ મેળવવી હંમેશા સારો વિચાર સે.
વાત કરવી એ નબળાઈની નિશાની નથી અને તેનો અર્થ એ નથી કે તમે કોઈ તે તે માતા-પિતા અથવા જીવનસાથી તરીકે નિષ્ફળ ગયા છો. તેનો અર્થ એ છે.
તેનો અર્થ એ સે કે તમે તમારી નાણાકીય પરિસ્થિતિ ઓળખવા માટે પૂરતા સમજદાર સો. ને સાથે સાથે સ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરો સો.
તમારા પરિવાર માટે ખુલે છે. નાણાકીય સમસ્યાઓ પ સમગ્ર પરિવારને અસર કરે છે અને તમારા પ્રિયજનો ના સમર્થનની નોંધણી વસ્તુઓને ફેરવવા માટે નિર્ણાયક બની શકે છે.
જો તમે આત્મનિર્ભર હોવાને ગર્વ અનુભવ સો, તો. પણ તમારા પરિવારને તમારી નાણાકીય પરિસ્થિતિ અને તેઓ તમને નાણાં બચાવા કે કેવી રીતે મદદ કરી શકે, તેની વિશેષ અધ તંગ રાખો.
તેમને તેમની ચિંતા વ્યક્ત કરવા દો, તમારા પીયજનો કદાચ ચિંતિત છે. તમારા અને તમારા કુટુંબના એકમની નાણાંકીય સ્થિરતા, બ અ બંને વિશે તેમની ચિંતાઓ સંભાડવો અને તેમ તેમને તમે જે નાણાંકીય કે સામ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. તેનું નિરાકરણ કેવી રીતે કરવું, તે અંગે સૂચનો આપવા દો.
ઓશા ખર્ચા, કુટુંબિક આનંદ માટે વિચારો. નિયમિત સમય ફાળો, જ્યાં તમે એકબીજાની કંપની નો આનંદ માણી શકો અને તમારી નાણાકીય ચિંતાઓ ભૂલી શકો?
પાર્કમાં ચાલવા, રમતો રમવા અથવા એક સાથે કસરત કરવા માટે પૈસા ખર્ચ ચાવા પડતા નથી, પરંતુ તે તણાવને ઓછો કરવામાં અને સમગ્ર પરિવારને સકારાત્મક રાખવામાં મદદ કરી શકે છે, જે તમે કરી શકો છો.
તમારી નાણાકીય બાબત તો ની નોંધ લો, તમારી પરિસ્થીતી ને સામે શાહમુગ વૃત્તિને કેળવો અને પરિસ્થિતિને ટાળવાને બદલે તેનો સામનો કરો, જેથી લેણદારો ફોન કોલ, સ્ટાયી અથવા બેંક અને ક્રેડિટ કાર્ડ સ્ટેટમેનની અવગણના કરીને, તમારો જણાવશો. તો કરી શકો સો.
તમારી પરિસ્થિતિની વાસ્તવિકતાને નકરવાથી, લાંબા ગાળે વસ તોય વધુ ખરાબ થશે. તમારી નાણાંની સમસ્યાઓ ઉકેલવા માટે યોજના ઘડવાનું પ્રથમ પગલું, મોચ અ મો છે કે ઓછામાં-ઓછો ઓછા એક મહિના દરમિયાન, તમારી આવક, દેવું અને ખર્ચની વિગતો નોંધતા રહો.
અસંખ્ય વેબસાઇટ અને સ્માર્ટ ફોન એપ્લિકેશન તમને તમારી નાણાકીય બાબતોને આગળ ધપાવવાનો નોંધ રાખવા મદદ કરી શકે છે, અથવા તમે રસીદો ભેગી કરીને અને બેંક અને ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ તપાસો. કઈને ક પસાઈને તરક કામ કરી શકો સો.
દેખીતી રીતે, નાણાંની કેટલીક મુશ્કેલીઓ અન્ય કરતાં વધુ સરળ હોય છે. પરંતુ તમારી નાણાકીય બાબતોની યાદી લઈને તમેં તમને તમે ક્યાં ઊભા છો, તેનો વધુ સ્પષ્ટ ખ્યાલ આવશે.
અને પ્રક્રિયા ગમે તેલી જીવ્યો અથવા પીડાદાયક લાગે, પણ તમારી નાણાકીય બાબતોને વિગતવાર નોંધ કરવાથી, તમને તમારી પરિસ્થિતિ પર નિયંત્રણ ખુબ જ જરૂરી, સમજ પાસે મેળવવાનું શરૂ વામાં પણ મુદત મળી શકે છે
આવકના દરેક સ્ત્રોતનોો સમાવેશ કરો કોઈ પણ પગાર ઉપરાંત બોનસ લાભો ભરણ પોષણ બાળકોની કાળજી માટે અથવા તમને મળેલ કોઈપણ વ્યાજનો સમાવેશ કરો
તમારા ખર્ચને પ્રાથમિકતા આપો જે તમને દર મહિનાની તમારા ખર્ચ ને આવરી લેવાથી મુશ્કેલી આવ રહી છે તો તે તમારા પૈસા પહેલા ક્યાં જાય છે તે પ્રાથમિકતામ આપવા મદદ કરી શકે છે
પરંતુ દેખીતી રીતે નાના ખર્ચ સમય જતા વધુ વધી શકે છેતી થી દરેક વસ્તુની નોંધ રાખો તમે તમારા પૈસા કેવી રીતે ખર્ચો છો તે બરાબર સમજવું એ તમારી નાણાકીય સમસ્યાઓને ઉકેલવા માટે બજેટ અને યોજના ઘડવાની ચાવી છે
તમારા બજેટની નિયમિત સમીક્ષા કરો અને ખર્ચમાં કાપ મુૂકવાની રી તો શધો તમારા જીવનસાથી અથવા બાળકો તરફથી સમર્થન મેળવો ખાતરી કરો કે તમારા ઘરની દરેક વ્યક્તિ જ દિશામાં ખા આગળ વધી રહી છે તમે જે નાણાકીય લક્ષ્ય તરફ કામ કરી રહ્યા છો તે સમજે છે તમારો એકંદર તણાવ સંચાલન કરો
તમારા દેવાની સૂચિ બનાવો પાછલા બાકી બિલો વિલંબિત ફી અને બાકીની લઘુત્તમ સુકવણીની યાદી તેમજ કુટુંબ અથવા મિત્રો તમે બાકી રહેલા કોઈપણ નાણાંનો સમાવેશ કરો
શું તમે કામ પરનો કંટાળો અથવા તણાવપૂર્ણ દિવસ તમને મોલમાં જવા અથવા ઓનલાઈન શોપિંગ કરવાનું કારણ બને છે તમારા પરિવાર સાથે જમો બહાર જઈને જમવાથી જ મજા આવે છે કરવું પડે છે ભાવથી મુક્ત થાવ
નાના ફેરફારો કરતા રહો સવારના અખબાર લંચ ટાાઈમ સેન્ડવિચ અથવા બ્રેક ટાઈમ સિગરેટ જેવી વસ્તુઓ પર નાણાં ખર્ચવાથી નોંધપાત્ર માસિક ખર્ચ વધી શકે છે
તમારી જાતને દરેક નાના નાના આનંદ નો ઇન્કાર કરાવો જે ગેર વ્યાજબી હોય શકે કે બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરવો અને તમારા દૈનિક ખર્ચને કરાડવાના નાના રસ્તાઓ શોધવાથી બિલ ચૂકવા માટે વધારાની રોકડ મુક કરવામાં ખરેખર મદદ મળી શકે છે
આવે ખર્ચ દૂર કરો શું તમે ક્યારેક ઓનલાઈન અથવા દુકાનની બારીમાંથી કંઈક જોયું છે તે તમારે હમણાં જ ખરીદવ હતું આવે જન્ય ખરીદી તમારા બજેટને બગાડી શકે છે અને તમારા ક્રેડિટ કાર્ડને મહત્તમ કરી શકે છે આડતને તોડવા માટે એક નિયમ બનાવવાનો પ્રયાસ કરો કે તમે કોઈપણ નવી નવી ખરીદી કરતાં પહેલાં એક સપ્તાહ રાહ જોશું
તમારી જાત પર સરળ રહો જય્યારે તમે તમારા દેવું અને ખર્ચ કરવાની તેવી સમીક્ષા કરું છું ત્યારે યા રાખો કે કોઈ પણ વ્યક્તિ નાણાકીય મુશ્કેલી માં આવી શકે ખાસ કરીને આવા સમયે કોઈ પણ કથિત નાણાકીય ભૂલો માટે તમારી જાતને સજા કરવા માટે બહાના તરીકે આનો ઉપયોગ કરશો નઈ
તમારી જાતને થોડો વિરામ આપો અને તમે આગળ વધવા માંગો માગતા હોવ ત્યારે તમે નિયંત્રિત કરી શકો તેવા પાસાઓ પરર ધ્યાન કેન્દ્રિત કરો
એક યોજના બનાવો અને તેને વળગી રહો જેમ નાણાકીતણ વિવિધ નાણા સમસ્યા વિશળ શે ને કારણે થઈ શકે તેવી જ રીતે શક્ય ઉકેલ સમાન વ્યાપક શ્રેણી છે.
તમારી ચોક્કસ સમસ્યા ન. ઉકેલવા માટેની યોજના કડક બજેટની અંદર રહેવાની તમારા ક્રેડિટ કાર્ડના દેવા પર વ્યાજ દર ઘટાડવા તો તમારા ઓનલાઈન ખર્ચને અંકુશમાં લેવા સરકારી લાભો મેળવવા નાદારી જાહેર કરવા અથવા નવી નોકરી અ થ આવકના વધારાનો સ્ત્રોત શોધવાની હોઈ શકે છે.
જો તમે સમય નાણાકીય પસેિતથી નોંધ લીધી હોય તો વિવેકાધીન અને આવે ખર્ચ દૂર કર્યો હોય અને તમારી આવક હજુ પણ તમારી આવક કરતા વધી જાય તો તમારા માટે આવશ્યક પણણે ત્રણ વિકલ્પ પખુલ્લાશે
તમારા એકંદન તળવનું સંજા આલન કરૂના નાણાકીય સમસ્યાઓ નિરાકરણમાં નાના પગલાઓ ન સમાવેશ થાય છે જે સમય જતા પુરસ્કારો મેળવે છે.
તમે તેમાંથી કોઈ પણ ધ્યાનને કે રીતે હાંસલ કરવા જાઓ છો તેના માટે એક યોજના બનાવવાની અને તેને અનુસરવાની જરૂર પડે છે.